હા કેમ છો બધા બજવાને હ હા હ આજે હું તમને. સ્થાનિક તહેવારો વિશે થોડુંક કહેવા માંગુ છો કે આપણા તહેવાર ખુબ સરસ. શાનદાર હોય છે. ખુશીઓ રહે છે ગુજરાતી અને ભારતીય સંસ્કૃતિ સ્થાનિક તહેવારોની પરંપરાનું ખુબ મોટું મહત્વ છે દરેક રાજ્ય શહેર ગામની પોતાની આગમી ઓળખાણ હોય છે તહેવારો. માત્ર આનંદ માટે નહીં પરંતુ લોકો વચ્ચે પ્રેમ અને એકતા સંસ્કાર વધારવાનો કાર્ય કરે છે આ ગુજરાતમાં ઘણા એવા તહેવાર મના છે જેમ કે નવરાત્રી ગુજરાતની સૌથી લોકપ્રિય તહેવારની નવરાત્રી છે નવ દિવસ સુધી. માતાજીની આ આરાધના થાય છે અને લોકો ગરબા અને દાંડિયા રમે છે અ રંગીન કપડા સંગીત ઉત્સાહ થી આખું ગુજરા ઝૂમી ઉઠે છે પહી ઉતરાય. ત્રણ એટલે પતંગો નો તહેવાર ચૌદ જાન્યુઆરી લોકો છત ઉપર જઈને પતંગ ચગાવે છે કઈછ આ અવાજ અવાજથી વાતાવરણ ગુંજી ઉઠે છે તલના લાડુ પહી ઊ. દીવ જલેબી ખા એ બધા વાનગીઓ ખાવામાં આવે છે પ જન્મ ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ જન્મ દિવસ તરીકે ઉજવાતો આ તહેવાર ખાસ કરીને દ્વારકાધીશ ટેમ્પલમાં ખુબ જ ભવ્ય રીતે. ઉજવાય છે ભજન કીર્તન અને દતાની કાર્યક્રમ થાય છે.
બિલલ સાચી વા ભારતમાં વિવિધ સંસ્કૃતિ અને પરંપરાઓ ન દેશ છે અહી દરેક રાજ્યની પોતાની અલગ અલગ ઓળખ હોય છે તહેવારો અને રીતિ રિવાજ હોય છે ગુજરાતી ગુજરાતની વાત કરીએ તો અહી તહેવારોમાં. આનંદ ભક્તિ અને એકતા ત્રણે જોવા મળે છે તહેવારમાં માત્ર ઉજવણી માટે જ નથી પરંતુ એક આપણને સંસ્કૃતિ સાથે જોડે છે એ પરિવાર તથા સમાજના પ્રેમ વધારવાનું કામ કરે છે. પરંપરાઓ આપણ આપણા પૂર્વજો જવન જીવન શૈલીના મૂલ્ય વિશે શીખવે છે તો આજે આપણે સ્થાનિક સ્વરાજ્યના તહેવારોનું કેટલુંક મહત્વ જોઈએ મારા મતે તહેવારો જીવનમાં ખુશી અને ઉત્સાહ લાવે છે. આજના બીજ જીવનમાં લોકો પોતાના કામ એટલા વ્યસ્ત થઈ ગયા છે કે પરિવાર સાથે ઓછા ટાઈમ પસાર કરે છે પરંતુ તહેવારો દરમિયાન આખો પરિવાર એક સાથે આવે છે ખુશી ખુશીની ઉજવ. બધ સંબંધો વધુ મજબૂત બને છે ગુજરાતી ગુજરાતીમાં તમે કીધું તે પ્રમાણે નવરાત્રી ઉત્તરાયણ દિવાળી જન્માષ્ટમી એવા તહેવારો ખુબ જ ધામધૂથી ઉજવવામાં આવે છે આ તહેવામાં માત્ર. પરંતુ તેમાં પરંપરા ભક્તિ અને સમાજની એકતા છુપાયેલી છે. તું ચાલો ઓવેસજ કે. તહેવારો અને પરંપરા શું છે તહેવાર આપણા જીવનમાં ખુબ જ મહત્વનો છે જે લોકો ખુશી ઉત્સાહ. પોઝિટિવિટી લાવે છે તહેવારો દ્વારા લોકોને પોતાનો ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે છે ઘણા તહેવારો નેચર અને સઝન સાથે પણ જોડાયેલા હોય છે જેમકે ઉત્તરાયણ. હાર્વેસ્ટ સીઝન સાથે જોડાયેલો હોય છે. તહેવારોમાં લોકો યુનિટી અને બ્રધરહુડની ભાવના વધારે છે આથી કહી શકાય કે તહેવારો સમાજને જોડવાનું કામ કરે છે. તહેવાર દરમિયાન લોકો એકબીજાને. શુભેચછા આપે છે ગિફ્ટ આપે છે ઉજવણી કરે છે બાળકો માટે તહેવારો ખાસ હોય છે નવા કપડાડ. આ બધું જ તહેવારોને મેમરીઝ. આ બધું તહેવારોના કારણે પોસિબલ છે અને તહેવારોના કારણે ઘણી બધી મેમરીઝ પણ બને છે તહેવારોમાં માણસના સ્ટ્રેસને પણ ઓછો કરે છે અને જીવનમાં નવી એનર્જી અને ગ્રોથ છે આથી તહેવારોનું કલ્ચર અને ઈમોશનો સાથે બંને સાથે છે એથી કહેવાય કે તહેવારો આપણને ખૂબ જ ઉપયોગી અને જરૂરી છે.
હા તમારી વાત સાજી છે આપણી પરંપરાના વડીલો આદર મેં મા જીવો પરિવાર પ્રત્યે પ્રેમ મહત્વપૂર્ણ છે તહેવાર લોકો વચ્ચે ભાઈચારો એકતા વધારવાનું કામ કરે છે ગરબા અને લોક સંગીત જેવી પરંપરા આપણા સંસ્કૃતિને એક જીવન છે આથી સ્થાની સ્થાનિક તહેવારો પરંપરા આપણા જીવનના આનંદ અને સંસ્કાર લાવે છે અને ઘણી બધી અ પ્રવૃતિઓ પણ થાય છે જેના લીધે ખૂબ એવો સારો એવો તહેવાર મનાવામાં આવે છે અ ગુજરાતી પરંપરા પરંપરા ખૂબ મહત્વ અને ભારતીય પરંપરા ખૂબ મહત્વ છે કે કોઈ દિવસ તે એ અમી મટ્યું નથી અને પરંપરા આજે પણ ખૂબ એવી સારી એવી ચાલી છે અને જેના લીધે અ ખૂબ મ હમ સારું એવું થાય છે અ ભારતીય સંસ્કૃતિમાં ઘણી બધી અ કલાકૃતિઓ પણ અ તેમ તહેવાર જેવું જ મનાવામાં આવે છે તહેવારોમાં રંગ પૂરવામાં આવે છે પાહિ હોળી પછી સ્થાનિક તહેવારોના પરંપરાના જીવન આનંદ અને સંસ્કૃતિ એકતા લાવે છે ડોખડા આ ખાંડવી થેપલા ઊંધિયું જેવા ગુજરાતી ભોજન માત્ર ખાવાની વસ્તુ નથી પરંતુ સંસ્કૃતિ નો ભાગ છે અ ગરબા રાસ બ ભવાઈ જે લોક લાયકાઓ ગુજરાતની ઓળખ છે તહેવારો દરમિયાન આ કળા નો વિશેષ પ્રદાન થાય છે ઘણા ગામોમાં આજે પણ સંયુક્ત પરિવાર જોવા મળે છે જ્યાં બધા સભ્યો સાથે રહે છે અને એકબીજાની મદદ કરે છે ગુજરાતી સમાજમાં વડીલોને માન આપવાની પરંપરા છે નાના લોકો વડીલોનો પગ સ્પર્શ કરીને આ આશીર્વાદ લે છે દિવાળી લોકો ધ ઘરો સાફ કરે દી દીવા પ્રકટ કરે મીઠાઈ વચ્ચે પછી તહેવારનો આનંદ પ્રગટ કરે ફટાકડા ફોડે પછી અને અનેક બધું કરવામાં આવે છે જેના લીધે આ તહેવાર ખુબ સારા એવા થાય છે.
ઈ હવે પરંપરા વિશે વાત કરીએ તો પરંપરા એટલે શું પરંપરા એટલે અ પેઢી દર પેઢી ચાલતી આવતીજ માન્યતા હોય એટલે પરંપરા પરંપરા આપણા આપણા સાથે જોડાયેલી હોય સે. એલ્ડર ની રિસ્પેક્ટ અ વડીલો ની રિસ્પેક્ટ મેહમાન નિવાજી અને ફૅમિલી વેલુ ઘણા લોકો આજ પણ ટ્રેડિશનલ ટીન વિશે લગ્ન એનગેજમેન્ટ સેરેમની ફંક્શન મા પણ પરંપરાનું ખુબ જ મહત્વ રહેલું છે પરંપરામાં માણસ ડિસિપ્લિન અને વેલ્યુ શીખ છે પરંતુ સાથે આપણ મોડ પણ ખુબ જ છે મોર્ડન થિંકિંગ એ આપણે ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે ગુડ ટ્રેડિશનલ જેવી ગુડ ટ્રેડિશનલ જેવી જાણકારી એ આપને હાર્મફુલ કશે. કસ્ટસ્ટમને છેડી છેડવી જરૂરી છે. આથી કલ્ચર અને પ્રોગ્રામ બંને વચ્ચે બેલેન્સ રહે છે. આજના સમયમાં તહેવારો અને પરંપરાઓ આજના મોડર્ન સમયમાં લોકો બિઝ થઈ ગયા છે છતાં પણ તહેવારોનુંવ ઓછું છે ન ટેકનોલોજી ના કારણે હવે લોકો ઓનલાઈન પણ ઉજવણી કરે છે પરંતુ રિયલ એલિબ્રેશન સાથે જ ફેલ થાય છે. અપણે પો પોની સંસ્કૃતિ અને પરંપરા ફ્યુચર જનરેશન સુધી પહોંચાડવું જોઈએ તેથી તે આપણે પરંપરા અને સંસ્કૃતિ બચી રહે તે માટે બનતી કોશિશ કરવી જોઈએ.
હા તમે કીધું તેમ કે ભાતે ભારત એ વિશ્વનો એવો દેશ જ્યાં વિવિધ ધર્મો ભાષાઓ અને સંસ્કૃતિઓ અને લોકો સાથે મળીને રહે છે આપણા દેશ દેશની સૌથી મોટી વિશેષતા એ તેની વિવિધતા અને સમૃદ્ધ સંસ્ કૃતિ છે દરેક રાજ્ય શહેર ગામની પોતાની આપની પરંપરા અને તહેવારો હોય છે સ્થાનિક તહેવારો અને પરંપરા આપણાજ માજ ની ઓળખ છે તે માત્ર મનોરંજન નથી પરંતુ લોકોને એકતા અને પ્રેમ અને સંસ્કૃતિ વધારે છે ગુજ ગુજરાત ઘણા લોકપ્રિય તહેવારો ઉજવામાં આવે છે. તેના દિવાળી પ્રકાર બધુ કરે છે જેના લીધે તહેવારો ખુબ સારા એવા અ માણવામાં આવે છે અ તમને કયો તહેવાર ખુબ ગમે છે.
મને તો મારો પ્રિય તહેવાર દિવાળી છે કેમકે દિવાળીમાં ખુબ અ દિવાળી તહેવાર એ ખુબ જ અ મારા માટે મહત્વનો છે તે તે પ્રકાશ અને ખુશીનો તે વાર છે કેમકે લોકો ઘર દી દીવડા અને લાઈટ ડેકોરેશન કરે છે મીઠાઈ છે અને ભગવાન લક્ષ્મીની પૂજા કરે છે અને દિવાળી ગુડ ઓવર એવિલ નુ સિમ્બોલ છે. પછી મને દિવાળી ખુબ જ ગમે છે. તો દિવાળીમાં મને પેલા તો નવા નવા કપડા લઈને અને મીઠાઈ વેચવાનું એ મને ખૂબ જ સારી રીતે ગમે છે. તો ચાલો હવે આવી જ રીતે વાત કરતા રહીશુ.